હલો. હ, હલો.
હલો.
હા, તમને મારો અવાજ આવે છે?
હા, આવે છે. કેમ છો?
હા, બસ મજામાં છુ તું કેમ છો?
બસ મજા મજા, આજ તો ઘણા દિવસો પછી કોલ કર્યો.
હા, હું પણ મજામાં છું આજે આપડે મુસા
હા, બોલો બોલો.
હા, ના.
હ. હોય‌. હોય. મતલબ.
હા, બોલો બોલો.
હા, હું પણ મજામાં છું આજે આપડે મુસાફર ના અનુભવ વિશે વાત કરીએ તો કે કરવી છે ને આજે વાત આપણે?
હા હા, ચોક્કસ કરીએ મને પણ મુસાફર મુસાફરી કરવી બો ગમે છે.
હા, તને સૌથી વધુ કઈ જગ્યા પર જવું ગમે છે?
મને સૌથી વધુ તો પહાડો, નદીઓ, અને હરિયાલી વાલી જગ્ ગ્યા હોય ને ત્યાં જવું ખુબ જ ગમે છે. તને કઈ જગ્યા એ જાવું ગમે છે?
મને પણ પહાડો, નદીઓ અને એવી બ જગ્યા પર જાવું બો ખુબ ગમે છે.
હા, એજને મને પણ કુદરતના સૌંદર્ય જોવું ખુબ ગમે છે. દરિયો પણ મને ખુબ ગમે છે તને દરિયો જોવો ગમે છે?
હા, મને પણ કે છે તું છેલ્લી વખતે ક્યાં ફરવા ગઈ હતી હું?
હું હમણાં જ મારા પરિવાર સાથે સાપુતારા ફરવા ગઈ હતી
ઓહો ત્યાં તો બો સુંદર જગ્યા છે. વાવ સાપુતારા તો ગુજરાત નું સુંદર હાર અને સાથને તારો અનુભવ કેવો રહ્યો ત્યાં તો બોવ સારું કુદરતી વાતાવરણ પણ હોય છે.
હા ત્યાંનો બો સરસ ખુબ સરસ શાંતભર્યું વાતાવરણ હતું બધી જગ્યા એ એકદમ હરિયાળી હરિયાળી જ હતી
ત્યાં તે શું શું કર્યું? એ બધું જોયું પહારો અને બધી નાદીને જોયા
હા અ હા ત્યાંનો અનુભવ મારો ખુબ સરસ હતો અમે ત્યાં તળાવ જોયું રોપ વે માં બેસ્યા સનસેટ પોઈન્ટ જોયું અને ખુબ જ આનંદ કર્યો.
હા. અ રોપવે રોપવેેમાં તો બેસી ડર લાગ્યો તને?
હા ધણા ફોટા પાડ્યા ને આ યાદો આજે પણ મને ખુબ ખુશી આપે છે. ને મને રોપવેમાં થોડો ઘણો તો ડર પણ લાગ્યો ખોટુ શું
હા મને પણ બો ડર લાગે હા ઘણા ઘણા ફોટા પાડ્યા એ યા યાદો અને આપણી ખુશીઓ માટે હમે રઈ શકે છે, ને ત્યાં તો ફોટા પાડો તો બો જરૂરી છે, આપણે તેનો આનંદ જ કંઈક અલગ
હા એજ ને અમે ગુજરાતી ભોજન મકાઈ ગરમ ગરમ ભ જીયા એવું બધું જમ્યા હતા ત્યાં મુસાફરી દરમ્યાન
હા મુસાફરીમાં તો સ
પરિવાર રેય ને આપણે હા એજ ને મને પણ અલગ અલગ સંસ્કૃતિ જોવાની ખુબ મજા આવે છે, તને ગમે? અલગ અલગ સંસ્કૃતિ જોવી?
હા મને પણ ફૂલ ગમે છે. હા ત્યાં મને મુસાફરીમાં જાવું સ ઘરના સાથે અલગ અલગ સંસ્કૃતિ જોવી ખુબ મજા આવે છે, બધા સાથે હરવું ફરવું એવું બધું મને બો ગમે છે.
હા એજ ને આપડે મુસાફરી કરીએ તો આપડે મુસાફરીથી ઘણું જ્ઞાન પણ વધે છે, આપડું
હા એ જ ને જ્ઞાન વધે પો પુસ્તકો કરતા પણ આપણેે જે આંખ દેખે હોય એનું વધુ સારી રી તે સમજવું અને આપણા મોઢે જે મુસ્કાન આવે છે. પરિવાર સાથે એવું કોઈ દિવસ નથી આવતી
હા એજ ને તને ખબર છે, આપડે મુસાફરી કરીએ પેલા આપણે શું શું તૈયારી કરવી જોઈએ?
હા. આપણેે જરૂરી આપડે જો મુસાફરીમાં જાવાના હોય તો આપડે જરી વસી કપડા, દવા, પાણીની બોટલ, ચાર્જર, દ બધી વસ્તુ આપણેે જરૂરિયાત પ્રમાણ આપણે પેક કરવી જોઈએ અને સા થે લઈ જાવું જોઈએ અને સમયનુ તો ખાસ ધ્યાન રાખવો જોઈએ આપડે
હા એજ ને એ તારી વાત સાવ સા ઠીક છે. પછી જો, આપડે મોડા પડીએ તો આપડે મુસાફરીમાં પણ કેટલુ મુશ્કેલી પડે
હા એજ ને કે બોલો આપડો જે સમય નો આપડે જ ઓલુ નહી રાખીએ તો આપણા ઘરના બાળકો ને એ બધા સમય નૂ કેમ સહયોગ ઉપયોગ કરશે આપણે જો જાવુ હોય, અલગ ક્યાંય પણ સાથે પણ જવાની ઈચ્છા થાય છે તો આપડે ટાઈમે જ ના પહોચી શકે તો બહુ મુશ્કેલોને થાય છેને.
હા, એ જ આપડે મુસાફરીમા ટાઈમનુ ધ્યાન રાખવું પડે સમયસર બધે પહોચવુ પણ પડે અને સાથે સાથે આપડે આપડો સામાન સાચવવો પડે અને આપણે પર્યાવરણનુ પણ ધ્યાન રાખવું પડે આપડે જ્યા ત્યા કચરો ને એવુ બધુ પણ ના ફેકવુ જોઈએ, ને મુસાફરી કરતા હોય તો આપણું વાતાવરણ વગાડવું ના જોઈએ.
હા એ ને એ હ
હલો હલો કોલ ઉપપાને